હલો
હલો
કેમ છો તમે
હા મજામાં તમે કેમ છો
હુ બી મજામાં શું કરો છો હાલ
હાલ મેં ગ્રેજુએશન પતાવ્યુ હવે આગળ આઈ થિંક જોબ કે માસ્ટર કરીશ એમ વિચાર છે
અચ્છા
હા તમે શું કરો હા હા
હમ્મ સારું કેવાય
બોલો તમે
હું હાલ અગ્યાર મુ કરું છું
હજી અગિયારમુ કરો છો
હા હા હાલ અગિયાર મુ કરું છું
ઓ
હાલો. હા હાલ અગિયારમું મા દસમું પતી ગયું હાલ અગિયારમું ચાલુ છે.
બરાબર છે.
હમ.
તો અગર કોમર્સ છે કે સાયન્સ છે?
ના ના કોમર્સ કોમર્સ કોમર્સ.
કોમર્સ છે તો શું છે મારે. મારું કોમર્સ જ હતું પણ મેં ગ્રેજ્યુએશનમાં બી બી એ કર્યું.
અચ્છા બી બી એ ના કર્યો.
હા તમે શું કરવાના છો?
આગળ લાાઈન તો સી એની છે સીએ યાં સી સીએ કરીશ.
અચ્છા એવુ.
અગર એ ના થશે તો મતલબ અગર સી એ ના થશે. પહેલા બીજામાં તો, થઈ જાય પણ અગર ત્રીજામાં અગર ના થશે તો. પછી તો અગર સી સી એસ કરીશ.
અચ્છા.
હા સીસી એમાં કરી સી સીએ કરવા પછી અ ગવર્મન્ટ જોબ લઈશ યા હેના પ્રોફેસરની લઈશ.
બરાબર છે.
હમ. પર એ તો મતલબ એ તો પાછળનું વિચાર્યું છે મને કરતો. થઈ જાય સી એ તો થઈ જાય. સી એ કરીશ એ જો ગોલ છે ને પહેલો ગોલ તો સીએનો જ થ.
હમ.
ક્યાં રહો છો તમે?
પર્સનલિટી ચેલ નહી હતી આમાં.
હા ના આવું નથી.
તો
ના બસ બસ નામ જ શે નતો થતો થ મતલબ શેર નામ જ નહી શેર કરવું સ્ટેજ ક્યાં રહો છો ક્યાં નથી રહેતા એ તો બધું કહેવાય શકે.
હું સાઈડ રહું છું તમે ક્યારે છો?
મુું પાલનપુર ગુજરાત.
અચ્છા બરાબર.
હમ. છે મારા રિલેટિવ બી છે ભરૂચમાં તો હા
પાલનપુર તો મેં એક બે વાયર શું કેવાય અમે જતા હતા ટ્રાવેલિંગ રૂટ પર થાય તોું પણ ત્યાં કોઈ છે નહીિ અમારે તો
અચ્છા ના એ જ સાઈડ છે ને ભરૂચ પાલનપુર
હા હા એટલે એ સાઈડ છે હા દિશા થોડુંક પણ બહુ વધારે આ જાય નિિસામાં મારા દીદી ગયા તા એમનું એક વર્ગ ચાલતો હતો ને ત્યાં
અચ્છા અચ્છા અચ્છા
હા
કેટલા મેમ્બરો રહો છો તમે ઘરમાં
મેં મેં તો મેં ભાઈ પપ્પા ને મમ્મી અમે તો ચાર જ રહીએ છીએ
અચ્છા આચાર રહ છો સારું કહેવાય
તમે
અમે છ જણા રહો છો મારી મમ્મી પપ્પા પપ્પા મારી બૂન મારા દાદા દાદી
હા
અને બાજુમાં મારા બાજુમાં મારા બુવા દાદી રહે છે મારી નાની નાની દાદી રહે છે છે અને મારા ચાચુ રહે છે ચાચા રહે છે
બરાબર છે એટલે તમારો મેસેજ આવ્યો તો કે આ હિન્દી માં વાત કરે છે એટલે મને એવું થયું
અચ્છા ના ના ના આવડે છે મને ગુજરાતી કેમકે ઇકૂલમાં બી ગુજરાતી બોલ બોલું છું એટલે ગુજરાતી તો આવડે છે હ છું ભલે સિંધી છું ભલે સિંધી પણ આવડે છે ગુજરાતી તો
તમે સિન્ંધી છ
હા સિંધી છુંું તો
બરાબર છે
હા કેમ કે સ્કૂલ રહું છું ગુજરાતમાં તો સ્કૂલમાં બી ગુજરાત બોલાવે છે
એટલે સિંધી એટલે સેમ આવ મત કે મને નહ ખબર જ
સિંધી સિંધી એક ભરૂચનો પાર્ટ છ સિંધી પાકિસ્તાન સાઈડનો
અચ્છા હા
હ અમારું મંદિર ઝૂલેલાલનું મંદિર ભરૂચમાં પણ છે
અચ્છા બરાબર
ભરૂચ ભરૂચ સ્થાન નથી બલુચ ભરૂચ સ્થાન સિંધની સિંધની બરૂુચિસ્તાન
હા હા હા હા
હા
બરાબર છે
હમારી એક સિંધી જેમ કે ક ગુજરાતીમાં કેટલી કાસ્ટો આવે છે
હસી બધી આવે છે કાઠિયાવાડ હોય રાજપૂત હોય
દ દેશી હોય છે ચૌધરી હોય છે ઠાકોર હો તો અમારી ભી તો તમારામાં કેવાય ને કે હા અમે ગુજરાતી છો તો અમે સિંધી છો આમ કેવાય અમારામાં
અચ્છા બરાબર
હા હ મારામાં બી કાસ્ટ આવે છે ઘણી બધી સરનેમો છે કાસ્ટ ઘણી બધી એ છે પણ એક તમારામાં કેવાય છે ને કે હા અમે ગુજરાતી છો તો હમે સિંધી છો આમ કેવાય છે અમારામાં પણ
અચ્છા બરાબર
હમ્મ જે જેમ કે તમે ગુજરાતી સારી કાસ્ટ છે મોટી કાસ્ટ છે એટલે અમારી બી સિંધી મોટી કાસ્ટ છે
અચ્છા બરાબર છે
તમને નથી ખબર સિંધી માટે
મે સાંભળ્યું છે ખરું પણ ડિટેલિંગ માં નથી ખબર મને એમ
અચ્છા નહીં નહીં અમારા જો સિંધીના ફેસ્ટિવલો થાય છે ને એ તમારા ભરૂચ સ્થાનમાં એટલા સા એટલા મતલબ એટલા મસ્ત થાય છે ને અમારો ચેટીચંડ આવે છે એટલું સારું થાય કેમ કે જે અમારા ગુરુ છે ને જેમ કે તમારા માતાજી હોય છે તો એ અમારો ગુરુ છે ને જુલેલાલ તો એ તમારા સિંધ મતલબ તમારા અ ભરૂચમાંથી જ આવ્યા છે ભરૂચ સ્થાનમાંથી જ મોટો તો મોટો મતલબ મોટો જો મંદિર છે ને અમારું પેલું તમારા તમારા શહેરમાં છે ભરૂચમાં હા ભરૂચમાં જ છે મોટો મો મોટો સિંધીનો મોટો સિંધીનો જો છે ને તો આ ભરૂચમાંય છે
હા જૈન મંદિર છે એક તે જૈન વાળ
ના ના અમે જેન નથી
હા
અમારી કાસ્ટ અમારી કાસ્ટ એવી છે ને ત મતલબ બધાને ખબર છે મતબ ખા કહીએ ને કે અમે રાજસ્થાની છો હા તો એ અમારી બી મતલબ બધાને ખબર છે કે હા સિંધી કાસ્ટ છે એક
અચ્છા બરાબર
હા તમે પૂછજો યાં તમારા મમ્મી પપ્પાથી પૂછજો એમને ખબર હશે
હા હા
હમ્મ તમે પૂછજો એ તમને ખબર એ તમને હને ડિટેલમાં ખબ મતલબ બતાવશે કે આ છે તમે પૂછજો કે એના આપણના શહેરમાં છે એમનો મતલબ સિંધીનો મોટો ભગવાન
હા તમારા ભગવાન ન તમે હું કીધું તું તમારા ભગવાન ન નામ શું એમ કેવું ડિટેલમાં ઝુલેલાલ અચ્છા એમની કઈ સ્ટોરી ખરી
અ મતલબ આ બધું મને એટલું તો ખબર નહી પણ હા હું મારી મમ્મી થી યા મારી મમ્મી મારી નાની થી વાત કરે છે યા મારી માસી થી યા મારા દાદા કહે છે એ એમનાથી મતલબ સાંભળ્યું છે કે હા એ ભરૂચમાં થી આવ્યા છે અમારા ઝૂલેલાલ, એ બધું ખબર છે મતલબ કેવી રીતે આવ્યા કે, એક એકવારને એમને મળેલો હતો જેમ કે બધા ભગવાનો હોય છે ને. એમને મળેલો હતો એમ ક ઝૂલેલાલ પ્ર કટ જને કે બોલ નદીમાંથી થયા છે
અચ્છા
હા પેલા મછલીના ઉપર ઉપર બે ઉપર જો બે છે ને એ ઝૂલેલાલ છે તો તો પાકિસ્તાનમાં જે મ આપ અમારું જો અ સ્થાન હતું ને એ પાકિસ્તાન માં હતું પહેલા પહેલા પહેલા અમાર સ્થાન પાકિસ્તાનમાં હતું તો એ મતલબ પહેલાંથી જ આવ્યો છે તો, એ અમારા ભગવાન પહેલાં પાકિસ્તાનમાં ત બહુ મોટું મતલબ ભરૂચથી બી બહુ મોટું. તું મેને અમારું મંદિર, તો એટલે બધા પછી જો વોર થયો, તો પાકિસ્તાન અને ઇન્ડિયા અલગ થઈ ગયો. ન પહેલા તો સાથે જ હતો પાકિસ્તાન અને ઇન્ડિયા તો.
હમ.
તો તો પછી અલગ થઈ ગયો તો જેટલા બી અમારા સિંધીઓ હતા અ્યાં હાલ પણ ર છે પાકિસ્તાનના અમારા સિંધઓ.
અચ્છા બરાબર.
છે ભલે કહો ને કે પાકિસ્તાન મુસલમાનો નો શહેર છે ના. અમાારા સિંધીઓ ભી કેટલા રહે છે પાકિસ્તાનમાં, કેમકે અમારો પહેલા શહેર પાકિસ્તાન હતો. મારા દાદા પણ પાકિસ્તાનમાં રહે છે. મારા દાદા પણ પાકિસ્તાનમાં તો
એ તમે ગયેલા છો ખરા કોઈ દિવસ પાકિસ્તાન?
ના મેં જ્યારે મેં મેં જન્મ લીધો ને. એ તો મેં આટલી જ જન્મ લીધો પાલનપુરમાં.
અચ્છા.
હા મેં આજ તક સુધી નહીં હોય પણ હા મારા દાદા ના જે પપ્પા મારા દાદા નાના હતા. ત એ ત્યારે એમને પાકિસ્તાન છોડ્યો હતો, તો તો કેટલી કેટલી મતલબ ધૂરની વાત છે આ તો.
હમ.
તો તો અમારા શું મતલબ વોર જયારે થયો હતો તો પાકિસ્તાન અને ઇન્ડિયા અલગ થઈ ગયો હતો તો પાકિસ્તાનવાળાને. અ કીધું કે આ જે તમારો ભગવાન અને આ બધું જે પણ છે ને. તો તમે અલગ થઈ જાઓ તો ઇન્ડિયન જે અમારા ભારતવાસીઓ હતા. એ પણ ઇન્ડિયામાં આ આવી ગયા હતા, અલગ અલગ દેશોમાં વપરાઈ ગયા હતા. તો અમારા સિંધીઓ પણ પછી ભરૂચ અને સિદ્ધપુરમાં આવીને રહ્યા હતા. ભરૂચમાં પહેલા પહેલા ભરૂચમાં આવીને રહ્યા હતા, એટલે ત્યાં જે સ્થાપિત કર્યો ને અમારો ભગવાન. ત્યાંથી જ અમારા ઝૂલેલાલ આવ્યા છે.
બરાબર, એટલે મેં આ તમારી સિંધી સરનેમ સાંભળ્યું તો એમીન્સ આજે, કાસ સાંભળી છે, પણ મને ડિટેલિંગમાં આટલું બધું નથી ખબર.
અચ્છા, નહીં નહીં ક્યારે પણ તમારા મળ અમારા સિંધીઓ ન ખાવું મળતું બી હશે પેલે ભરૂચમાં કેમકે કે કેટલા બધા સિંધીઓ રહે છે મતલબ આટલા પાલનપુરમાં તો નથીહ રહેતા આટલા ર છે આમ નથીહ ગતી પર જે આપ હરા જો પ્રોપર સિંધીઓ છે ને તમારે જસે કેમ કે પ્રોપર ગુજરાતીઓ છો તમે કોઈ કોઈ મતલબ કોઈ કોઈ થોડું ગુજરાતી પણ છે આ મતલબ થોડો અલગ અલગ કાસ્ટ છે ને. પ જે પ્રોપ પર ગુજરાતી તો એટલે અમારા પ્રોપર જો સિંધીઓ છે ને એ ભરૂચમાં રહે છે.
બરાબર.
હમ તો એટલે કહું કે એને અમારો જો ભગવાન ન મંદિર છે ને મોટોથી મોટો એને ભરૂચમાં છે. હ
અચ્છા
હા એટલે તો તમે ક્યારે અમાર ખાવું ખાવજો એટલો સારું એટલો મસ્ત છે ને કેમકે મારી સ્કૂલમાં ફ્રેન્ડો ખાય છે ને એ પણ મેં મારું ખાવું. કોઈના માટે કોઈનાથી શેર કર્યો અને જેનાથી બી શેર કર્યો એ એ જ કહે છે એક મથી કે તમારું ખાવું નંબર એક છે એટલે કહું કે ક્યારે અગર તમને અગર ખબર પડે ને તો તમે તમારા શહેર માં ટ્રાય કરજો અરું ખાવું યા તમારા મમ્મી પપ્પા થી આજે આ પૂછજો
હા મેં પૂછીશ ચાલોને એ તમારા જમ એટલે એમ તમે ખાવાની બહ શોખીન છો. કમ કે મને મને એમ પણ બહુ જ ભાવે જમવાનું એમ એની ટાઈમ નવ નવી વસ્તુ ફ્રાય કરવાનું મને બહુ ગમે હા તો શું ફેમસ છે એમાં
અમારા દાલ પકવાન એ અગર તમને સવારે ખાવો છે ને નાસ્તામાં જેમ કે ગુજરાતીમાં પકવો શું કહેવાય પાત્રાને શું કેહેવા તમે તમે કહો ને પાત્રા ને વ લંબા લંબા શું ફાફડા ફાફડા
ફાફ્રડા જલેબી
હા તો એ બધું તમારામાં ફેમસ છે ને એ અમારામાં સવારે તમે ખાજો ને તું દાલ પકવાન એટલા મસ્ત થાય છેને દાલ પકવાન દાલ મળતા હશે કેમ કે
હા મેં સાંભળેલું છે મેં ખાધા બી છે.
હા તો દાલ પકવાન ફેમસ છે. પછી અમારી અ બીયની સબ્જી
બિંડા ન
નહી નહી ભીંડાની નહીિ હ એક પેલો દંડી અ તમારા ગુજરાતીમાં ખબર નહ શું કેહેવાય પણ એક એક સબ્જી આવે છે. મતલબ એક દંડી જેમ આવે છે અને છેદ છેદ આવે છે. કમલ કકડી કમલ કકડી
કમલ કકરે
હા મતલબ કેમ જમીનમાં જમીનમાં થાય છે એ તો
એટલે એ લાંબુ લાંબુ આવે છે ને અંદર મીટર